હેલો હા કેમ છો?
એકદમ મજામાં તમે બોલો
હું પણ સારી જ છું. તો આજે આપણે એવા ટોપિક પર વાત કરશું જે બહુ રસપ્રદ વિષય છે મારું પસંદ મન મનપસંદ પ્રાણી
ઓકે અ મનપસંદ પ્રાણી
હા
અ તમારું શું મનપસંદ પ્રાણી છે?
એમ તો પૃથ્વી પર અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે કેટલાક જંગલમાં રહે છે કેટલાક પાણીમાં રહે છે અને કેટલાક મનુષ્ય સાથે પાળતું પ્રાણી તરીકે રહે છે દરેક પ્રાણીનું પ્રકૃતિમાં પોતાનું એક વિષય વિશેષ મહત્વ છે. જેમ કે મારું પસંદ મનપસંદ પ્રાણી તો કૂતરો છે. કારણ કે કૂતરો વિશ્વનું સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. તે માત્ર એક પાળતું પ્રાણી નથ પ્રાણી જ નથી પરંતુ માણસનો સાચો મિત્ર પણ છે. તમારો કયો પસંદ મનપસંદ પ્રાણી છે.
અ એમ તો તમે કીધું કે પ્રાણીઓ તો દુનિયામાં બહુ બધા છે. અલગ અલગ કે પરંતુ એમાં ફેવરેટ જોઈએ આપણે ખાસ પસંદીદા પ્રાણી તો એમાં તો બે ત્રણ છે મારા ત. અ એક તો તમે કીધું એમ કૂતરો તો મને ગમે જ છે પછી બીજ જું બિલાડી છે પછી અમુક જે પાલતુ સસલા હોય છે. એ વધારે મને ગમતા હોય છે.
હમ્મ બરાબર મન ત કૂતરો એટલે ગમે છે કારણ કે કૂતરો પોતાના માલિક પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે તે પોતાના પરિવારની રક્ષા કરે છે જોખમ ની જાણ કરે છે અને દરેક પરિસ્થિતિમાં પોતાના માલિકને નો સાથ આપે છે. કૂતરાની વફાદારીની ઘણી સાચી ઘટનાઓ પણ આપણને સાંભળીએ સાંભળીએ અને જોઈએ છે.
હમ્મ સાચી વાત છે તમે કીધું એ બરાબર છે.
ને મારા મતે તો એવું છે કે કૂતરાની બુદ્ધમાં પણ ઘણી સારી હોય છે તેને સરળતાથી તાલીમ આપી શકાય છે. એટલે માટે પોલીસ સેના દળ અને સુરક્ષા વિભાગમાં પણ કૂતરાઓની મદદ લેવામાં આવે છે.
એકદમ સાચી વાત છે, જેમ તમે કીધું કે કૂતરો એક વફાદાર પ્રાણી છે અને એને આપણે પાડી પણ શકીયેએ મેં સાંભળ્યું છે કે કૂતરો છે સૌથી પહેલા આપણું એક પાલતુ પ્રાણી તરીકે એને પાડવામાં આવ્યું હતું.
હમ્મ સાચું સાંભળ્યું છે આમા તમે અને કૂતરાની સૂઘવાની શક્તિ ખુબ જ ત્રી તીવ્ર હોય છે. તે માણસ કરતાં હજારો ગુણા વધી વધુ સારી રીતે સુગંધ ઓળખી શકે છે. તેથી વિસ્ફોટક પદાર્થો નશીલા દ્રવ્યો. અને ગુમ થયેલા લોકોને શોધવામાં પણ મદદ કરે છે.
સાચી વાત છે તમે કીધું કે અમુક એમના પાસે અ એવી ખાસિયત છે કે જે જેનાથી આપણે એ મદદરૂપ પણ થાય છે.
હા ને, એટલું જ નહિ. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ પૂર અથવા મુૂશ્કેલન વખતે પણ કૂતરાઓ બચ્ચાઓ કામગીરી મા કામ આવે છે.
હમ સાચી વાત છે. અ જેમ કે કૂતરો એક ઉપયોગી તો છે જ આપણને. પણ કૂતરો માત્ર એક પ્રાણી નથી પરંતુ સાચો મિત્ર વિશ્વાસો થી અને પરિવારનું એક સભ્ય પણ આપણે એને ગણી શકીએ છએ.
હમ સાચું કહ્યું તમે, તેઓ ક્યારેય ભેદભાવ રાખતા નથી. અને હંમેશા પોતાના માલિકને ખુશ જ જોવાનું પસંદ કરે છે.
સાચી વાત છે.
હમ. ને આજકાલના ઘણા લોકો તો પોતાના ઘરમાં કૂતરો પાડે જ છે. તેઓ બાળકો સાથે રમે છે વૃદ્ધોની સાથે આપે છે, અને ઘરની સુરક્ષા પણ કરે છે. ઘણા સંશોધનોમાં પણ જાણવા પાડત સાથે સમય વિતાવવાથી તનાવ ઓછો થાય છે.
તો અમે જે કીધું સાચી વાત છે, પણ એક ઘડી જોઈએ તો આપણે રસ્તા પર રહેતા કૂતરાઓ પ્રત્યે પણ દયાભાવ રાખવી જોઈએ તમને અ મારવા કે જે કૂતરા છે તેમને મારવા કે હેરાન કરવા એ બદલે એને થોડું ખાવા આપીએ તો એ સારું નહી રે.
સાચું કહ્યું તમને ઘણા લોકો તો જે રસ્તા પર રેતા કુતરાઓ હોય છે. એ લોકોને મારે છે ખાવાનું નથી આપતા. તો મારા મતે તો એવું કરવું ના જોઈએ કારણ કે એ પણ એક પ્રાણીક છે એ એમાં પણ જીવ છે. જો તમે એ લોકોને સારી રીતના નથી થી રાખવા માંગતા તો એ લોકોને નુકસાન પણ નહી પહોંચાડ.
એકદમ સાચું કીધું તમે.
જો આપણે કૂતરા ને પાળએ તો તેની યોગ્ય રીતે સંભાળ રાખવી જોઈએ. તેને સમયસર ખોરાક સ્વચ્છ પાણી, નિયમિત કસરત. પછી અ રસીકરણ છે પછી અને ઘણું પ્રેમ કરવું જોઈએ, અને એક સારો માલિક પોતાના પાલતુ પાણીને જવાબદારી નિભાવે એ રીતે એને રાખવું જોઈએ.
હમ સાચી વાત છે તમારી. ઘણા લોકો તો શોખથી પ્રાણી પાડે છે પરંતુ પછી તેમની જવાબદારી નિભાવતા જ નથી, આવું કરવું યોગ્ય નથી. પ્રાણીઓ પણ જીવંત છે અને તેમને પણ પ્રેમ અને કાળજીની જરૂર હોય છે. આજ કલ ઘણા રસ્તા પર કૂતરાઓને ખોરાક મળતો નથી. જો આપણને શક્ય હોય તો તેમને પાણી અને ખોરાક આપવો જોઈએ. આપણ એક મહ માનવતા છે.
સાચી વાત છે તમે કીધું કે જે કૂતરો છે એ એના પ્રત્યેય દયા ભાવ રાખવો જોઈએ એને હેરાન કરવું નહી જોઈએ અને અમુક લોકો એ કૂતરા કે પછી કોઈ બી અ પ્રાણી છે એને પાડ્યા પછી એનું ધ્યાન રાખ ખાલી પાડીને પછી જેમ તેમ એને રેવા દે છે હવે પ્રાણીને આપણે પાળીએ તો આપણી જવાબદારી હોય છે કે એની આપણે સાર સંંભાળ કરીએ
હમ સાચું કહીએ તમે અને એવું નથી કે ખાલી કૂતરો જ દરેક પ્રાણી નું પર્યાવરણમાં એક મહત્વ છે જો પ્રાણીઓ ન રહે તો કુદરતી સંતુલન બગડી જશે અને તેથી આપણને તમામ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ
સાચી વાત છે આજકાલ જોઈએ તો હવે કૂતરો એક આપડો પાલતું પ્રાણી છે પણ બીજા બી ઘણા એવા પ્રાણીઓ છે કે જેમને ઉપર એવું ક્રૂરતા થઈ રહી છે કે ઘણા પક્ષીઓ છે જેમને મારવામાં આવે છે પછી અમુક પ્રાણીઓ એવા હોય છે કે જેનો ઉપયોગ કર્યા પછી એમને છોડી દેવામાં આવે છે
હમ સાચું કહ્યું તમે ઘણા લોકો એવું જ કરે છે. પણ મને લાગે ત્યાર સુધી તો દરેક વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ અને ક્યારેય તેમની સાથે કુર ક્રૂરતા ન કરવી જોઈએ
સાચી વાત છે
પ્રાણીઓ નો બચાવ અને તેમની સંભાળ સંભાળ રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે
તમે ખુબ સાચી વાત કહી અ એમ તો જે તમે કીધું કે કૂતરો એક પાલતુ પ્રાણી છે પણ તેને જોઈએ તો ખા ચાર પગ છે બે કાન છે એક પૂછડી છે અને તીક્ષ્ણ દાંત હોય છે તેને
સોંઘવાની શક્તિ પણ ખૂબ જ તે જ હોય છે કૂતરાની અનેક જાતિઓ જોવા મળે છે જેમ કે અ લેબ્ર ડિઓર પછી જર્મન સેફર્સ પછી ગોલ્ડન રેટરીવર બીગલ જેવા જેવા કૂતરાઓની અલગ અલગ જાતિ હોય છે એવી રીતે અમુક ઘણા પ્રાણીઓ છે એ ખાલી એક જ પ્રકારના નથી હોતા એ પણ બધા અલગ અલગ પ્રકારના હોય છે
હમ સાચું ગયું તમને ને કૂતરો માત્ર મનપસંદ પ્રાણી નથી પરંતુ વફાદારી પ્રેમ હિમત અને નિસ્વાર્થ સેવાનું પ્રતિક છે તે આપણને શીખવે છે કે સંબંધોમાં વિશ્વાસ અને નિષ્ઠા કેટલી મહત્વની છે
સાચી વાત છે અ જોઈએ તો મારા ઘરે એક બિલાડી છે અને એક સસ્તું પડેલું છે. તો અમે તો એવું એમનું બહુ સારી રીતે ધ્યાન રાખીએ છીએ અને એમની જે કઈ જરૂરિયાતો હોય છે જેમ કે ખાવા છે પાણી છે એ બધું સમયસર આપતા હોઈએ છે એટલે અમને પ્રાણીઓ ગમે છે એટલે અમે એમની સારી રીતે દેખરેખ પણ કરીએ છીએ
હમ સાચું કહું અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે દરેક વ્યક્તિ ન મનપસંદ પ્રાણી અલગ હોઈ શકે પરંતુ દરેક પ્રાણી કુદરત માટે અમૂલ્ય છે. આપણે સોને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દયા અને સન્માન રાખવું જોઈએ.
ખુબ સરસ કહ્યું તમે એકદમ સાચી વાત છે.
કઈ નહી સારું પછી કોઈ દિવસ વાત કરશું
મારો અવાજ આવે છે.
હા હા બ
સારું સારું કોઈ ફરી વાર નવા ટોપિક પર વાત કરશો
હા હ સાર
હા.